હલો
હેલો
હલો
હલો
હલો અંતરા કેમ છે?
મજામાં તમે કેમ છો?
મજામાં છું આજે સ્કૂલ વિશે કંઈક વિચારતી હતી એટલે તારી યાદ આવી એટલે તને ફોન કર્યો.
અરે વાહ શું વિચારતા હતાં?
અ સરકારી સ્કૂલો વિશે આજે ઘણો ફેરફાર આવ્યો છે. ને
હા પેલા જેવું હવે રહ્યું નથી. હવે તો સરકારી શાળાઓમાં પણ સારી સુવિધાઓ મળી રહી છે.
ઓ અચ્છા એમ અને ક્લાસરૂમ્સ કેવા છે. સાફ સુથરા છે. બેન્ચિસ સારી છે.
હા અને સ્માર્ટ ક્લાસીસ પણ આવી ગયું છે. સાચું છે ઘણા સ્કૂલ્સમાં તો ડિજિટલ બોર્ડસ અને પ્રોજેક્ટર્સ પણ છે.
અને મેં સાંભળ્યું છે કે ટીચર્સ પણ હવે વધુ ટ્રેન્ડ છે.
હા ટ્રેનિંગ પ્રોગ્રામ્સથી ટીચિંગ મેથડ્સ પણ બદલાઈ ગઈ છે. અને અવારનવાર ટ્રેનિંગ્સ આવતી જ હોય છે.
ઓ એમ બહુ સારું કહેવાય પણ હજી એક પ્રોબ્લેમ છે. તને શું લાગે છે. કે લોકો પ્રાાઈવેટ સ્કૂલ વધારે પસંદ કરે છે. નહી
હા લાગે તો મને પણ એવું જ છે. કે હજુ પણ લોકો સરકારી સ્કૂલ કરતા કેમ પ્રાઇવેટ સ્કૂલ પસંદ કરે છે. મને લાગે છે. કે આ એક પરસેપ્શન છે. લોકો માને છે કે પ્રાાઈવેટ સ્કૂલ જ બેટર છે. સરકારી શાળાઓ કરતા.
હા અને સ્કૂલ પ્રાઇવેટ હોય કે સરકારી છોકરા ઉપર પણ આધાર રાખે પણ પ્રાાઈવેટ સ્કૂલમાં ખુબ જ ફીસ પણ ભરવાની હોય છે. અને થોડા એવું લાગે કે થોડા દેખાડા પણ હોય છે. પણ સરકારી શાળાઓ પાછળ નથી. રિયાલિટીમાં હવે એવું છે.
સાચું આમ તો ખાસ કરીને રૂરલ એરિયા જ હોય. ત્યાં જ આવી શાળાઓ માટે કોઈ ઓપ્શન જ નથી બચતો. એટલે તો તેઓ સરકારી શાળાઓમાં મોકલે છે. અને પ્રાઈવેટ શાળાઓ તો એક બની શકે કે એવું હોઈ શકે. કે પ્રાઈવેટ શાળામાં વ્યવસ્થિત છોકરાઓ આવતા હોય. વ્યવસ્થિત રીતે ભણતા હોય જ્યારે સરકારી શાળામાં માત્ર રૂરલ એરિયાઝમાં હોય એવા જ બાળકો ભણી છે.
હા એ મેં પણ ઓબ્ઝર્વ કર્યું છે. કે એ વાત સાચી છે. અને પરંતુ સરકાર છે. એ એજ્યુકેશન પરર વધુ ધ્યાન આપી રહી છે.
હા એ મેં પણ ઓબ્ઝર્વ એ વસ્તુ કરી છે. કે સરકાર છે એ હવે મિડ ડે મિલ જેવી સ્કીમ ચાલુ કરી છે. જે બાળકો માટે એટલે મદદરૂપ છે કારણ કે મિડ ડે મિલ જે આવે છે. જેમ કે અલગ અલગ ફાઉન્ડેશનમાંથી આવતું હોય. એમાં બાળ લોકોને શુદ્ધ અને શાકાહારી જે ભોજન મળી રહે એ એ લોકોને ખુબ મદદરૂપ રહે છે. અને ભણતર સાથે સાથે એ લોકોને એમ થાય. કે ના અમારા પ્રત્યે થોડુંક ધ્યાન પણ આપવામાં આવે છે. એટલે સરકારીમાં આ સ્કીમ એક રીતે સારી. પણ છે.
હા અને એનાથી બાળકો ઘણા બાળકોને પ્રોપર ન્યુટ્રીશન મળે છે.
હા અને આ સિવાય તો આપણે ફ્રી બુક્સ છે. યુનિફોર્મ્સ છે એ બધું પણ મળે છે અને સાથે સાથે આપણે વાત કરીએ તો આર્ટની કીટ પણ મળે છે. સ્પોર્ટ્સ કીટ મળે છે એવું એવું મળે છે. એ એ ગવર્મેન્ટ સ્કૂલ માટેની એક એક બેનિફિટ છે. જે બાળકોને મળતા રહે છે.
ઓહ એ મને ખબર નહોતો મને એ વાતનો આઈડિયા નહોતો બિલકુલ જ એટલે પુઅર ફેમિલીઝ જે હોય. બિચારા ગરીબ લોકો હોય એના બાળકોને પણ આ ઘણી જ મોટી મદદ લાગે છે.
સાચી વાત છે. શું તમને લાગે છે. કે ક્વોલિટી એજ્યુકેશન ઇમ્પ્રુવ થઈ શકે છે હજી પણ.
હા આમ લાગે તો ખરું કે હજુ ઇમ્પ્રુવમેન્ટ છે જરૂરી છે.
એવું કયા ક્ષેત્રમાં લાગે તમને કે હજી ઇમ્પ્રુવમેન્ટ હોય તો સારું રહે.
એટલે મારી દ્રષ્ટિએ તો જો મેં એવું જોયું છે. કે ભણવાનું તો બરાબર જ છે પણ જે ઇંગ્લિશમાં વાતચીત છે. કમ્યુનિકેશન છે પછી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ છે. કે જે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવો છે. વગેરે વગેરે ટેકનોલોજીનો યુઝ કરવામાં છે. એ એ બધામાં
હા એ વાત સાચી છે કો કરિક્યુલર એક્ટિવિટીસ તો જરૂરી છે ઈમ્પોર્ટન્ટ તો છે. જ કારણ કે આજના છોકરાઓ છે. જે કોકિક્યુલર એક્ટિવિટીઝ ઉપર જ વધારે એ લોકોને રસનોો વિષય બને છે. માત્ર ભણ ભણ તર જ ઇમ્પોર્ટન્ટ નથી એ લોકો માટે એટલે ગો કરિક્યુલર એક્ટિવિટીઝ પણ એ લોકોને જરૂરી હોય. તો આ બધી કોમ્યુનિકેશન સ્કીલ્સ છે. ને એ બધી ઇમ્પ્રુવમેન્ટ તો જરૂરી છે.
હા અને પાછું છે ને સ્પોર્ટ્સ છે ડ્રોઈંગ આ બધી કરી કોકિક્યુલર એક્ટિવિટી છે. પણ સ્પોર્ટ્સ છે ડ્રોઈંગ મ્યુઝિક આ બધું હોય. તો છોકરાઓને એમ કહેવાય કે ભણતરનો ભાડ ભાર થોડો ઓછો લાગે એમ
હમ તું તો તમે ક્યારે સરકારી શાળામાં ગયા છો. જ્યાં આવી બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય.
હા અમારે ત્યાં છે. ને એક અહીંયા થોડું દૂર એક ગામ છે. એ ગામ છે એ થોડું ડેવલપ્ડ છે. આમ ક્લીનસ એવું છે. તો મને જરાક કુતુહલતાથી હું એક ગામમાં ગઈ અને મને થયું. કે ચલો આ સરક સરકારી શાળામાં મારે વિદ્યાર્થીઓને કઈ આપવું હોય. ગિફ્ટ તો કેવી સગવડ છે. જોઈ આવું સ એની જરૂર છે. પૂછી આવું તો મને એની ક્લીનલીનેસ અને ડિસિપ્લીન જોઈને. ખરેખર નવાઈ લાગી મને સરપ્રાઈઝ લાગ્યું.
ઓ નઈસ.
હા ટીચર્સ પણ એકદમ ડેડિકેટેડ હતા. અને
હા ઘણા ટીચર્સ છે. ને પેશનથી કામ કરે છે. એકદમ માત્ર એ લોકોને સેલરી થી જ એમ નહી ઇન્ટરેસ્ટેડ કે ના ખાલી આપણેે અમુક ટાઈમ લિમિટ પૂરતા આપણે કામથી બંધાયેલા છી. પણ એવું નથી એ જે ગવર્મેન્ટ ટીચર્સ હોય છે. એ એકદમ પોતાનું કામ એકદમ પેશનથી કામ કરે છે.
હા મેં પણ એ જ ઓબ્ઝર્વ કર્યું હતું. અને એટલે જ મને એવું લાગ્યું હતું. પણ છતાં પણ એટલું તો હું કહીશ કે હજી ઇન્ફ્રાસ્ટ્રકચર છે. એ થોડું નબળું છે હજી કેટલીક જગ્યાએ હજુ એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ ની જરૂર છે.
હા ઇમ્પ્રુવમેન્ટની વાત કરીએ ને તો સૌથી મોટું જો એ અત્યારની જે ગવર્મેન્ટ સ્કૂલની જે પ્રોબ્લેમ છે. ને એનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે. એ એટલું બધું વીક બનાવવામાં આવે છે. કે એસ્પેશિયલી રિમોટ જે એરિયાઝ હોય છે. ને એમાં તો ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી ને તો હજી મને લાગે છે. એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકવું જોઈએ.
હા અને પાછું પેરેન્ટ્સ જો ઇન્વોલ્વ થાય. એમાં બાળકો બાળકોનું પરફોર્મન્સ સારું થાય. એટલે એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે.
હા એ તો સાચી જ વાત છે. કે પેરેન્ટ્સ ઈન્વોલ્વ થાય ને તો પેરેન્ટ્સના ઇન્વોલ્મેન્ટથી પણ બાળકોનું પર્ફોર્મન્સ વધે છે. જો એક તરફી હોય કે માત્ર ટીચર્સ ધ્યાન આપે કે બાળક તરફ કે સ્કૂલ તરફ તો માત્ર એઈ જરૂરી નથી. કે સરકારી શાળાઓમાં મૂકી દે તો બધી યોજનાઓનો લાભ જે લે બાળકો એના ઉપર પેરેન્ટ્સ ધ્યાન જ ના આપે એ લોકો ના પણ સજેશન હોવા. જોઈએ એ બાબતે
હા બહુ સાચી વાત છે. બહુ જ સાચી વાત છે પછી ડિજિટલ લર્નિંગ છે. એ ગવર્મેન્ટના ઇનિશિએટિવ એટલી નાની સ્કૂલોમાં પણ જોવા મળે છે. એ ઘણું જ હેલ્પ
હા ઓનલાઈન કન્ટેન્ટ છે અમુક એનાથી સ્ટુડન્ટસને એસ્ટ્રા નોલેજ પણ મળી રહે એમ માત્ર એમ નહી કે ગોખણીય જ્ઞાન હોય કે માત્ર બુકિશ નોલેજ કે બસ એટલું જ એવું નહીિ એ લોકોને ક્યારેક આપણે. એવી ફેસિલિટીઝ ઉભી કરાવવી જોઈએ અમુક શાળાઓમાં હજી પણ નથી કે જેનાથી એ લોકો ઓનલાઈન કન્ટેન્ટથી ભણી શકે ને નોલેજ મેળવી શકે.
બરાબર છે ફ્યુચરમાં શું લાગે છે તને સરકારી શાળાઓ પ્રઇવેટ સ્કૂલ્સને કમ્પિટ કરી શકશે.
હા આપણે જે રીતને વાત કરી એ રીતે જો સતત આવી રીતે સુધારા આવ્યા કરે આપણે જે પોઈન્ટ્સ ધ્યાનને લીધા એવા પોઈન્ટ્સ ઉપર સતત સુધારા થાય તો ચોક્કસ મને એવું લાગે છે કે તે કમ્પ્લીટ કરી શકે.
હા મને લાગે છે એજ્યુકેશન સિસ્ટમને ઓવરઓલ સ્ટ્રોંગ બનવું જોઈએ.
હા દેશના ફ્યુચર માટે તો એજ્યુકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો એનો જે પાયો છે એ જ સ્કૂલ્સ છે એમાં તો કોઈ પણ સ્કૂલ આવી શકે ને સરકારી હોય કે પ્રાઈવેટ પણ જો પાયાથી જ મજબૂત નહી હોય તો દેશના ફ્યુર. પિકચર માટે તો એ જરૂરી છે કે એને પાયાથી મજબૂત બનવું જોઈએ.
બહુ જ સાચી વાત છે સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવું જોઈએ.
હા મેં આગળ વાત કરીને એમ કે માત્ર બુકેશ નોલેજ પૂરતું નથી હવે એને તો એવું જરૂરી છે કે આગળ એને કરિયર રિલેટેડ પણ કઈક ને કઈક મળતું હોવું જોઈએ.
બરાબર છે બરાબર છે અને સ્ટુડન્ટ ટીચર રિલેશનશીપ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે નહી તને શું લાગે છે.
હા એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટિવ ટીચર્સ હોય તો સ્ટુડન્ટસ કોન્ફિડન્સ વધે ને સ્ટુડન્ટમાં.
સાચી વાત છે.
એટલે ઓવરઓલ સરકારી શાળાઓમાં ઘણો સુધારો થયો છે.
હા અને હજી ફ્યુચરમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થાય એવી આશા છે ને મને છે કે મને એવું લાગે છે કે ના થશે જ કારણ કે હવે જાણે કે બધા લોકો જ કમિટેડ થયા છે શિક્ષણને સારું કરવા માટે.
હા એ તો છે જ આપણા બાળકો આપણા ફ્યુચર માં એટલે કે પાાયારૂપ છે એ લોકો. લોકોને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ. બનશે.
છેદ છેદ છેદ તારે કાલે સ્કૂલ જવાનું હશે તને મોડું થતું હશે હે ને. સારું ચાલ તો હું ફોન મૂકું. હા ફરી વાત કરશું બાય ટેક કેર.
ટેકે.